હલો.
હા બેન, શું
હેલો.
હલો.
હા. કેમ છો બેહેન?
હું તો મજામાં છું, તું બોલ? લેને તું કેવી છે?
હું પણ મજામાં છું. શું આજે આપણે મોબાઈલ અને સોશિયલ મીડિયા ઉપર વાતચીત કરીશું.
હા. મોબાઈલ અને સોશિલ મીડિયા. આ તો ઘણો સારો વિષય છે હું પણ એ વિશે કેટલાક દિવસ થી વાત કરવા માંગતી જ હતી, તને ખબર છે. મારા હવે એક્ઝામ આપડા પૂરા થઈ ગયા છે, ને હવે મારો એટલો બધ ધો મોબાઈલમાં અને સોશલ મીડિયામાં આખો દિવસ ચાલી જાય છે. મને તો તો કઈ ખબર જ નહી પડે કે ક્યારે મારો દિવસ પૂરો થઈ જાય છે અને હું ધો આખો મોબાઈલ અને સોશિલ મીડિયામાં જ લાગી રહું છું. તો શું તારી સાથે બી આવું જ થાય છે?
હા. આ તો તારી વાત સાચી છે. આજના જીવનમાં આજના દુનિયામાં મોબાઈલ અને સોશિલ મીડિયા ખૂબ જ વધવા લાગ્યો છે, જેના કારણે સોશિલ મીડિયા વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક યુટ્યુબ, યુટ્યુબમાં તો હવે જાત જાતના લોકો પોતપોતાના અકાઉન્ટ બનાવીને તેના ઉપર પોતપોતાના પ્ર્યાસ વસ્તુનો અપલોડ કરે છે અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક તો વધુ જ વળી ગયું છે, જેમ કે પોતપોતાનું રોજિંદ જીવનમાં વપરાશ થતું ચીજવસ્તુઓ, તેમના ઉપર અપલોડ કરે છે. જેના કારણે જેટલા પણ જેટલા પણ પ્રકારના તેમના ફોલોવર્સ હોય તે લોકોને જુએ છે, તે લોકોને ખબર પડે છે કે આ વ્યક્તિ શું કરી રહ્યા છે શું કરતા છે ક્યાં નહીં તેના તેના ઉપર સપોર્ટંગ રહેતું નથી, તે પોતાની વસ્તુને છુપાવી શકાતા નથી તે એકબીજાને બતાવે છે જેના કારણે સાયબર ક્રાઈમ પણ વધવા લાગ્યો છે. આ થી મોબાઈલનો ઉપયોગ એ ખૂબ ઓછો કરવો જોઈએ, એમ નહીં કે મોબાઈલનો ઉપયોગ નહીં કરવો જોઈએ કોઈ વસ્તુ જાણવાનો ઓળખવાનો નવી વસ્તુ શીખવાનો ઘણી ઘણી પ્રકારની નવી નવી વસ્તુઓ ઓળખ વાનો એટલા માટે મોબાઈલ વાપરીએ છીએ. તમારા વિચાર શું કહેવા માંગે છે?
તમે જો કહી છો એ હું સમજી છું અને જાણું ભી છું. એ કહેવા માંગે છે કે મોબાઈલ હું એના થી જરાએ પણને કહું કે મોબાઈલ એ સારી વસ્તુ નથી. હું પણ માનું છો કે મોબાઇલ એ ઘણી સારી વસ્તુ છે. કારણ કે આજે આપણે આધુનિક જવાના માં જીવી રહ્યા છીએ અને જો આધુ નિક જવાના આપણેે એવી જ રીતે બધા કાર્યો કરતા રહીએ, તો એનો શું ફાયદો છે? આપણું મોબાઈલ એ આપ અને સોશિયલ મીડિયા એ આપણા જીવનને સરળ બનાવી રહ્યા છે, સુખદ બનાવી રહ્યા છે. પરં તું લોકો એનું ગેર ઉપયોગ કરી રહ્યા છે. જો એ એનું સાવચેતીથી સરળતાથી ઉપયોગ કરીએ તો એ ખૂબ જ સારી વસ્તુ છે. એનાથી કોઈ ઇન્કાર નથી કે આવનારું ભવિષ્ય એ મોબાઈલ પર છે. કારણ કે એ આપ કામને પહેલાય પૂ કરી રહ્યું છે એટલા માટે હું તો એને જ માનું જ છું કે મોબાઈલ એ ઘણી સારી વસ્તુ છે. પરંતુ એ સારી વસ્તુ ત્યારે છે જ્યારે આપણે એના પર મે ભર ના રહીએ અને એના પર કંટ્રોલ આપણું ના હોય. આપણે આપણે જોઈ જ રહ્યા છીએ કે મોબાઈલ પર મોબાઈલ પર આપણું કંટ્રોલ મોબાઈલ નો કંટ્રોલ આપણા પર થઈ ગયો છે. આપણે ક્યાંય સવારે ઉઠીએ તરત જ ફોન સોશિયલ મીડિયામાં શું થયું છે શું નહી થઈ રહ્યું છે એ જોઈ લઈએ હવે ડે શરૂ કર્યું તો કલાકને બે કલાક કેવી રીતે નીકળી જાય તો કઈ ખબર જ નહીં પડે એવો છે ફોન અને એવી છે સોશિલ મીડિયા સોશિયલ મીડિયા ની જો વાત કરી લઈએ તો આ એનાથી કેટલીક એવી વસ્તુઓ છે કે જે સારી બી છે અને કેટલીક એવી વસ્તુ બી છે કે જે ખરાબ બી છે. ખરાબ એવી રીતે કે આપણે કોઈ નું બી એકાઉન્ટ પર જેને જે કોફિડસ બું અસર કરે છે કે વ્યક્તિ એ કઈ પણ કરી શકે એવો પણ ક્યારેક ક્યારેક બની જાય છે સોશિલ મીડિયા આપણે બધાને લાઈવ લોકેશન આપી રહ્યા છે કે અમે અત્યારે અહી જઈ રહ્યા છીએ અહી જઈ રહ્યા છેએ આ કરી રહ્યા છે આ ખાઈ રહ્યા છે આપડી આખી જે એક જેને આપણે કહી છે કે આ કઈ પર્સનલ એ કઈ પર્સનલ નથી આખું સોશિયલ મીડિયામાં આપણે આપણી લાઈવ લોકેશન આપી રહ્યા છે. તો એ વાત શું આ બરાબર છે? ના જરાય પણ નહી આપણે આપણે કોઈની આપણી લાઈવ લોકેશન આપી રહ્યા છે આપણને ખબર છે આપણી સાથે શું થઈ શકે છે તો એના વિશે તમારી શું રાય છે?
હા, તારી વાત તો સાચી છે. આજકાલ જો આજકાલ જોવામાં આવે તો દરેકના હાથમાં મોબાઈલ હોય જ છે. ચાહે તે અમીર હોય ચાહે તે ગરીબ મોબાઈલ હવે જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. કારણ કે પહેલાંના લોકો વાત કરવા માટે મરતા હતા હવે બધું મોબાઈલમાં થઈ જાય છે. અહ કોલ વિડીયો કોલ કોઈ કોઈ કોઈ કોઈ વ્યક્તિ પોતાના ઘરે ન આવી શકે તો તે મોબાઈલથી જ વાતચીત કરી લે છે. પરંતુ આ બધું તો સાચું છે ને. આ બધું તો કરવું જોઈએ ને ખાસ કરીને સોશિલ મીડિયા. સોશલ મીડિયા પર આવું નહી કરવું જોઈએ પોતાના જરૂરિયાત વસ્તુ ચીજ વસ્તુ અપલોડ કરવો નહી જોઈએ. તેથી સૌથી વધુ વપરાશ થઈ ગયા છે. જેના કારણે આપણે દુનિયા અહ દુનિયાનની જોડે છીએ અને આપણે પોતાના પોતાના લોકોમાંથી દૂર પણ કરે છે. જેથી લોકો એક જ ઘરમાં બેઠા હોય છતાં એકબીજા સાથે વાત ના કરતા હોય છે લોકો પોત પોતા પોતપોતાને મોબાઈલમાં જ લાગી રહ્યા છે. જેના કારણે રિસ્તાની દૂરીઓ પણ વ-વધુ થવા લાગ્યો છે કેમ કે હવે તો માણસ એક કે બે કલાક એમ જ નીકળી જાય છે ફક્ત તેના હાથમાં મોબાઈલ હોવો જોઈએ. જેના કારણે તેનાની તેનાથી દુનિયાની શું ચાલે છે તેના આજુબાજુ કોઈ વહેલા એનાથી કોઈ મતલબ નહીં રહેતો ફક્ત તે મોબાઈલના છે પોતે જ આધાર હોય છે. કારણ કે એ ઓનલ કોઈ કોઈ પ્રકારનો એ મોબાઈલ સારો પણ છે જેમ કે ઓનલાઈન અભ્યાસ કરવા માટે પછી કઈ નવી વસ્તુ જાણવા માટે ખાસ કરીને તેનો સારો ઉપયોગ. તમારા ઉપર ડિપેન્ડ હોય છે કે તેમનો સારો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. કઈ રીતે નહીં કરવું જોઈએ જો તેમનો સારો ઉપયોગ કરવા માટે અમે ઓનલાઈન કોઈપણ પ્રકારની વસ્તુ ઓર્ડર કરી શકીએ છીએ ઘરે બેઠીને કોઈ ગુજ કોઈ બુઝુર્ગ મહિલા કે વૃદ્ધો હોય તે લોકો માટે કોઈ વસ્તુઓ મંગ ગાવી શકીએ છે પછી કોઈ પણ ગ ગેસમાં આપણે ઓનલાઈન બુકિંગ કરવું જોઈએ અને કરી શકીએ લાઈટ બિલ પણ આપણે ઓનલાઈન ભરી શકીએ છી જેના કારણે આ બધું તો સારા જ છે ને પરંતુ જે જે લોક કો જુવાનો છે એ લોકો તો ખબર નહી કઈ દુનિયામાં જીવે છે તો એ લોકો ન મોબાઈલ ફક્ત ફોટો પાડવા ઓનલાઈન અને સોશયલ મીડિયા ઉપર અપલોડ કરો જોઈએ. એના કારણે એના ઉપર કંઈ ખબર નથી કે એનનો શું ઉપયોગ કરવો જોઈએ એની ઓછો ઉપયોગ કરવો જોઈએ કે વધારો ઉપયોગ કરવો જોઈએ તમારો રાય શું છે આના ઉપર?
તમારી વાત થી હું આખી રીતે સહેમત છું. આપડે જોઈ રહ્યા છએ એ સોશલ મીડિયા સોશિલ મીડિયા ના જવાનો છે અને એની સાથે સાથે એ આઈ નો જવાનો છે. એ આઈ નો જવાનો વિશે તો આપડે બધા જાણીએ છીએ એ આઈ પર આપણે કોઈ પણ વ્યક્તિનો કોઈનો કોઈ પણ વ્યક્તિનો ફેસ કોઈ પણ વ્યક્તિમાં લગાવીને આ તું છે, આવું કહીને કેટલીક બધી એવી ફ્રોડો થાય છે, અને બધું થઈ રહ્યું છે. તો શું એના વિશે આપણે અજાણ છે? ના કોઈ અજાણ નથી. આપણને બધાને જ ખબર છે ને. એને કેવી રીતે દુર દુરુપયોગ થઈ રહ્યો છે ને આ શું થઈ રહ્યું છે, આપણે કોઈ પણ એનાથી અંજાન નથી, એટલા માટે કોઈ પણ વ્યક્તિને આવું ન કરવું જોઈએ કે જેનાથી તે ક્યારે પણ મુશ્કેલીમાં આવે. મોબાઈલ ફોનનો, સોશલ મીડિયાનો ઉપયોગ કરવો જ જોઈએ, આ વાત બરાબર છે, પણ ક્યારે? અને કેવી રીતે? એ એના વિશે પણ ધ્યાન આપવું જેવું જવું છે, કારણ કે જો વ્યક્તિ એ ફોન નો ઉપયોગ કરતો રહે કરતો રહે, પરંતુ એના વિષને જરાય પણ ન ખબર હોય, કે આ શું છે તો તેના માટે તેની સાથે કઈ પણ થઈ શકે છે, એ વાતથી એ પણ વ જોઈએ જો વ્યક્તિને મોબાઈલ પર સારું શું છે એ ખબર હોય તો એના વિશે ખરાબ શું છે, એ પણ ખરાબર હોવી જ જોઈએ, કારણ કે વ ક્યારે પણ કામ જ નહીં કરશે, મોબાઈલ પર બેઠા બેઠા જ રહેશે, હવે હ જે વ્યક્તિ એ ક્યારેક ચાલીને બેંકમાં જતો હતો તે ઘરે બેઠા જ બ કરે છે, ફ માંથી કરે છે કોમ્પ્યુટર માંથી કરે છે લેપટોપમાંથી કરે છે, આવું બધું કરી રહ્યું છે, તો હવે તેના તેના કારણે તેના શરીર પર કેટલી બધી અસરો આવી રહી છે, તબિયત ખરાબ થઈ રહી છે. કરીે આવ ત એના વિશે ખબર હતી કે કઈ?
નહી મને તો એના વિશે તો વધારે ખબર નહી હતી, પરંતુ મને તો એવું લાગે છે કે હવે મોબાઈલ વગર જીવન અધૂરો લાગે છે, પણ યોગ્ય ઉપયોગ એ જ આપણે આગળ વધારી શકીએ છેએ, યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ, ચાલો બેન હવે આપણે કોઈ પણ પ્રકારની તમારે મુશ્કેલી યા કોઈ પણ પ્રકારની ફોલ ફરીથી કરવું હોય તો મને મળજો.
હા ચાલો કઈ નહી બાય બાય.
બાય.